હલો
હલો હ હા
ક્યાં પોત છે હમણાં
મે સુરત થી તારી પાસે આવ્યો હતો ફોન
ના નથી આવ્યો
આવ્યો હતો વાત કરતા હતા શું કરો છો ક્યાં છો બસ એક બીજું કઈ નને કીધું
અચ્છા
હા એના ટસ્ક પૂરા કરવા જે મે કીધું હા હા
હા
બલો ડાલ હા
અચ્છા
હલો શું કરે છે તું
હમ બેઠી છું
એમ કોલ નહી લાગતો હતો નેટવર્ક નહી હતું શું
હા નેટવર્ક ન આવ્યા કરતું
ઓકે ઓકે હ
ભલે મેઘાને કોલ કર્યો હતો
કઈ વાત
હા એના જોડે વાત થય પછી નેટવર્ક શું થતું હતું
અચ્છા છ વાગ્યા પછી કોમન શું કીધું
મેંને કીધું કે મને તો લાગ્યું મેઘના મેમ છે તો એટલી હસતી હતી ને
શું લીધો પછી?
ગેતી હતી મેં તો મેગા મેમ ને હજુ સુધી જોયા પણ નથી.
કે કીધું હા મને લાગ્યું કે એ જ મેઘના મેમ છે હું કરીને
પણ હતા ક્યા મે તડમ મેં નથી જોયા આજ સુધી
અરે મેઘના મેડમ નહી આાથ કે ઓલા ગોરા ગોરા હા હતા ને
કોની સાથે આવતા હ
કોની સાથે નહી એકલા જ આવતા હતા પછી સર આપણને વાત પણ કરાવી હતી ખબર મારા સ્ટુડન્ટ છે અમે લોકો સાથે સાથે બનતા હતા આમ કેહેતા હતા.
અચ્છા ઓલે બાજુ ક્લાસ માં છેલ્લે એક વાર આપણને ભણાવવા આવતા હતા એ?
હા હા એ વધારે લેક્ચર નથી લીધા એમણે પણ ભણાવ્યું હતું.
હા, હા, બરાબર.
ગોરા ગોરા હતા નહી અંજલિના કોઈ હતા સગામ હતા.
હા, હા.
ઓળખતા હતા. પછી એક વાર આપણે ગેટ પાસે પણ મળ્યા હતા સર મળાવ્યા હતા ને
હા હા. તો શું કીધું પછી મેકા એ મેમ ને કીધો હતો?
હા?
મેં મેઘા ને પછી કહેવાનો હતો પણ નહી કધું મેં કીધું જો મને ખબરત ને ત્યાં મેગા મેડમ નથી કોઈ સ્ટુડન્ટ જ છે તો તો પાકું તને ત્યારે રસ્તા પર જ બોલાતા ફોન કરીને આ તો પછી ખબર પડે કે છોકરી છે.
હવે તો નઈ જાવ એને ઘરે એને કામ કર્યું હોય ને સાહેબ ને ફોન કરીને કેવું કે કોલેજ આવી જશે.
હા, હા.
કેવા જોઈતો હતો ને તારે?
હા એતો મે નહીં કીધું એને.
હા?
એવું બધું મેં નઈ કીધું એને. પાછી વિચારશે કઈ તેમ વાત હા કઈને કે હતી કે સર લોકો કેવી રીતે ભણાવે છે અશોક સર ના પેપરમાં એક વખત એવું થયેલું એ લોકોનું કે અશોક સરર છે ને ભણાવે ને તો બરાબર સિલેબસ પહેલે પૂછી લેજો તમે લોકો લખી લેજો ને પછી સરને કેજો કે આવી રીતે ભણાવે કે એમ ખબર કેમ કે સર જે લેક્ચર હોય ને તો અડધા લેકચર છોડી મૂકી ગયા એનએસએસ માં લાગેલા ને સર તો એનએસસ નો કોઈ પ્રોગ્રામ એવું હોય ને મિટિંગમાં ચાલ્યા કરે તો લેક્ચર આમ જ રહી જાય. ને અમુક સિલેબસ તો ભણાવે જ નહી આપડા ને એ લોકો ના સાથે હું થયેલું એક વાર એક્ઝામ હતી એક્ઝામ સરનું આપણું કેવું હોય? એક મેમ સર નું બે પેપર હોય ને?
હા, હા.
એક સબ્જેક્ટ ના અંદર બે સબ્જેક્ટ હોય ને? તો એવું હતું તો સરના અંદર બી હતું ભગવદ્ ગીતા વાળું. તો સર ભગવદ ગીતા વાળું ભણાવેલું જ નહી ને એ લોકો ના પેપર માં આવી ગયેલું એક્ઝામમાં. ડાયરેક્ટ સવાલ પછી શોભના મેમ ને કીધું સોભના મેમ કે નહી તમને ભણાવેલું જ પછી એ લોકોએ ચેક કર્યું તો સારે ભણાવેલું જ નહી. પછી સોપના મેમ આવીને એ લોકો ને સમજ બતાય ગયેલા. બીજા આન્સર એ આન્સર તો મોટા પ્રશ્નમાં આવેલું તેર માર્ક્સ વાળા સવાલમાં.
ઓ બાપરેે.
તો તેર માર્ક્સ તો ગયા જ ને બધાના.
તું નહીં આવડવાને તો જવાનું જ ને.
એટલ સારું કે ઇન્ટરનલ હતું એક્સટર્નલત તો શું કરતા આ લોકો બધા? .
ના છે તોમ બીજુંસું.
હડ લ તો સારું. હુંધર બાપરે સર આવું બધું કરું છે.
કે એક આપડે ભી એક પેપર આપડે બેજ પેપર એવું છે ને વિરાજ મેડમ ભણાવ છે બીજું કોઈ બી મેડમ ભણાવે છે ને અડધું.
હા એક બીજા મેમ ભણાવતા છે.
પેલે કે નહી પેલે સુના મે? અ નારગોલ ત્યાં કૃતિ શું નામ?
ટીક ઋતિક હમ્મ.
હમ્મ.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
હા.
અ
હલો. શું કીધું?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
અવાજ કો થાય છે તારો.
હા
હેલો હા આવે છે બોલ હવે હા આવે છે આવે છે બોલ. હવે ખબર નહીં.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
ફોન લેશે તમ મને વોટ્સઅપ પર ખબર. બધા ફોટો એકિક કરીને તમે અત્યારે સવારે જ લખ્યા બધા બુક પર મારું નામ લખ્યું. બુક પર નામ લખી ને પછી પેપર બી લખ્યા કે આ બુક આ પેપર ની છે આ બુક આ પેપર ની છે મને નઈ ખબર છે એ. તે સારું ફોટા મોકલ્યા હતા.
મેં પોતે કમ્ફ્યુઝ થતી હતી તો મેં સોચ્યું ત ઉ બ જ થતો હશે એટલે મેં તને બી મોકલી આપ.
હા થેન્ક યુ થેન્ક યુ મેલા હેલ્પ. .
સોચવું જ પડે ને
હા હા હું કે્યા ના પાડ્યો છું.
બ છે હમ્મ.
હું તો હજુ કઉ છું હેલ્પ કરવાની હું ના પાડું હી કોઈ નઈ નાની પાડું તને શું કોઈને નાની.
સારું ને.
કેમ થી નીકળ્યો છો હમણાં?
કેમ?
કેમ કેમ સુરતના આગળ રેલ્વે સ્ટેશન છે. હા પ્રકાશ નું સાસરું.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
. હા.
ઘરે..
હમણાં તો ખબર નહ મળવા ગઈ હશે તો રિટર્ન હમણાં વચ્ચત. એ હમણાં તો અ એના મમ્મી ના ઘરે વચ્ચે ગયા છે તો ખબર નહ પણ હમણાં તો અહીં જ હતી પ્રકાશ પાસે.
ઉંમર કામ હતી હમણાં વચ્ચે તો પછી ખબર ન ગય હશે તો મળવા માટે મમ્મી ને.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
હલો.
હા આવે.
હા આવે છે હા આવે છે
હા હા બોલ
ખબર ને હમણાં ક્યાં છે મેં પૂછ્યું નથી પ્રકાશ લોકો ના કઝનમાં કોઈ એક્સપાયર થઈ ગયું છે કિરણ છે ને કિરણ ના દાદા
અચ્છા
તો બધા ત્યાં છે તો પછી મેં બી કઈ પૂછ્યું નથી હમણાં
હલો
હા બરાબર
અવાજ નથી આવતો શું મારો
હા હા હ બોલ બોલ
હા
કાલે સ્નેહા કેતી હતી કસે ફરવા જઈ એમ કરીને
ક્યાં જવાના રાબડા જઈએ પુછો જોવા ને રાબડા જતા ને અંજલી અલી તો જને અંજલીિ તો જઈને અંજલિ તો જઈને આવી છે એટલે એ તો કઈ બોલશે જ નહી સ્નેહા બાકી છે એટલે સ્નેહા કદાચ તૈયાર થશે રાબડા- - રાબડા રાબડા.
કોણ કરી અંજલી?
રાબડા તૈયાર થશે સ્નેહા નથી ગઈ ને.
શુ હલો નેટવર્ક નેટવર્ક ઇસ્યુ છે લાગે તારુ કે મારુ ખબર નહી.
અવાજ તારો અટકે અટકીને આવે છે. ટ્રેનમાં ટ્રેનમાં શું ને એટલે અવાજ કટ આવતો હશે.
હમણાં આવે છે અવાજ. હલો? હેલો? હેલો? હલો- -